આવા જાય છે
કેમ છો મજા મે
કે હા
હા અવાજ ની આરિયે કયા મજામાં
હું મજામાં છું ત હા મજા મે હું મજામાં છું તમે કેમ છો
બસ અમે પણ બી મજા અમે શું કરતા હતા
વિશલ મીડિયાનું પ્રભાવ
હા
આ તો આજના સમયનો ખુબ ચર્ચિત વિષય છે કારણ કે સોશિયલ મીડિયા આપના જીવનનું એક ભાગ બની ગયું છે
ભાગ બની ગયો આછી વાત છે તમારી
મોબાઈલ મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે આજ ઘણા લોકો રોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે સહી છે
સાાચી વાત સાચી વાત એકદમ બિલકુલ રાઈટ વાત તમારી
સોશિયલ મીડિયા લોકોને એકબીજા સાથે જોડવાનું માધ્યમ છે
સાચી વાત
તારી મતે સોશલ મીડીયા એસ છે
બહુ મહત્ત્વપૂર્ણ છે આપણે ગમે તે જઈએ
અવાજ નેટવર્ક કટ ર આપે અવાજ કટ ર
માો જ માહિત વિચાર ફોટો વિ તેઓ અનસન
આપ સાાચી વાત ગમે તે એક એક દુસરાના આપણે પૈસા મોકલવાના હો તો બી આપણે ઘેર બેઠા મોકલી લે તો આપણે માટેથે બહુ સરળ કહેવાય મહત્ત્વપૂર્ણ
હા ફેસબુક હ હ ફેસબુક
ઇન્સ્ટાગ્રામ
સઅપ મથી ફોટો વિડીયો એકબીજા શેર કરે છે.
હાચી વાત છે.
આજ બાલકો યુવક અને મોટા લોકો બધા સોશિયલ મીડિયા વાપરે છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સૌથી મહત્વનું છે.
મહત્વનો છે છોકરાની બધી નિશાનનો હોમવર્ક બાક કે બધું ઓનલાઈન થઈ ગયું છે તો બહુ મહત્ત્વપૂર્ણ સારું કહેવાય.
બહુત બઢિયા છે સોશિયલ મીડિયા ના ફાયદા કાંઈ છે?
બઉ છે એના તો બહુ ફાયદા છે.
પહેલા તો મતલબ જાણકારી જલ્દી મળી જાય છે. દેશ દુનિયામાં શું ચાલુ છે એ તુરંત અહ જાની શકીએ.
જાય બે મિનિટમાં આપડે ઘર બેઠા ખબર મલી જાય આછી વાત કે નહી?
હા વિદ્યાર્થી માટે પણ સોશિયલ મીડિયા ઉપયોગ બની શકે છે.
હા, પહેલે પહેલાં શું કે આપડે પૈસા કાઢવા માટે બેંક મે જવું હતું ડાયરી લઈને આપડે કલાક બે કલાક અડધો કલાક લાઈનમાં ઉભું રહેવું પડતો. હવે શું કે હવે બાર થી બેઠા બેઠા આપણે ઘેર બેઠા મોબાઈલ પૈસા નાખી દે પાંચ મિટ મેં. હાચી વા હે કે નહી?
હાચી બાત હૈ. ને આ વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ વિડીયોઝ ઓનલાઈન લર્નિંગ અને નઈ માહિતી મા ટે એનો ઉપયોગ કરી શકે છે કે પૂરી દુનિયા પૂરા એ ઇન્ટરનેટ એજ્યુકેશન સબ બહુત સારે બચ્ચે યુઝ કરી શકે.
હા.
અને આજકાલ લોકોના સોશિયલ મીડિયાથી નવી સ્કીલ પણ શીખે છે.
હાચી વાતગમે તે બાળકને જોઓ તમે બધા મોબાઈલ લઈને કરતા હોય સ્કૂલનો હોમવર્ક કરતો બી છોકરાને બધું ઓનલાઈન.
હા ઓનલાઇન.
હાચી વાત હૈ કે નહી?
હાચી વાતને એવું કે માર્ માર્ગદર્શન મળે તો સોશિયલ મીડિયા જ્ઞાન વધારવાનું સારું માધ્યમ છે.
હાચી વાત છે.
આવી સોશિયલ મીડિયાથી સંબંધો મજબૂત બને છે. દૂર રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા મદદ મળે છે.
એક દુસરાને આપણે દૂર બેઠાથી આપણે જોઈ બી જોઈ શકીએ મોબાઈલથી.
હમ્મ.
વિડિયો કોલિંગ થી જોઈ શકીએ આપણે એક દુસરાથી.
હા અને સામાજિક મુદ્દાઓ પર જાગૃકતા ફેલાવી શકાય છે ને આજકાલ મોબાઈલ થ્રુ જરીએ.
હા, હાચી વાત બહુ સરસ છે.
હા અને કહીસા હે સોશલ મીડિયા ના ફાયદા બી છે પણ નુકસાન
નુકસાન ભી છે આપણે ફાયદા બી છે એમ નુકસાન ભી છે. નુકસાન કેમ છોકરો માટે બી નુકસાન છે.
બહુત બહોત નુકસાન છે. હા આ છોટો બચ્ચો નો ને મોબાઈલ એ યુઝ કરીએ છે તો આખ ખરાબ હોઈ સકે છે. એે નુકસાન બહુત સારે નુકસાન છે.
મોબાઈલ જોવા મળે તો દેખો આંખની રોશની કમ થાય. હાથ દુખાય આપણે માથો ભી દુખાય છે પછી ચશ્મા લાગી જાય છોકરોનો માથો બી બહુ દુખાવે આવે કેમ તો મોબાઈઇલ મે રીલ જોતા હોય ને એના માટે આપણા માટે સારું કે વાને અને છોકરો માટે આમ કહીએ તો એક નુકસાનદાયક છે.
પ્રત્યેક વસ્તુની બે કશે અધિક ઉપયોગ કરીશું નુકસાન કરી શકે. સૌથી મોટું નુકસાન કયું છે કે સમય નો સમય નું બગાડ ઘણા લોકો બીના કારણ ઘંટાઓ સુધી મોબાઈલ પર સમય બિતાવે છે, એના કારણે અભ્યાસ અને કામ પર અસર પડે છે.
હાચી વાત છે.
હા અને આંખોની સમસ્યા ઊંઘમાં કમી અને માનસિક થકાવટ પણ થઈ શકે છે.
સાચી વાત છે.
આજકાલના સોશિયલ મીડિયાની લત એતે લોકો લગાય છે કે લ મતલબ સમસ્યા બની ગઈ છે.
આપણે બી મોટા માણસ બી આપણે અડધો કલાક મોબાઈલ લઈને જોઈએ તો આપણે ભી કેવી આંખ દુખાય હાથ ભી દુખાાય આપને રોશની ભી આંખ દુખાાય તો રોશની ખેંચાાય હૈ કે નહી
હા અને વારંવાર નોટિફિકેશન ચેક કરવું અને લઇક્સ કમેન્ટ્સ માટે ચિંતિત રહું એ લત ના સંકેત છે કે બહત બોરી લત લગે છે.
સાચી વાત છે.
એથી વાસ્તવિક જીવન પર અસર થાય છે.
ફ હચી હચી વાચી તમારી
અને સોશલ મીડિયા શું વ્યક્તિ પરિવાર અને મિત્રોથી દૂરી થઈ શકે છે અકેલા જકે બેઠે છે. ના કસી કો બાત કરને છે ના કછ
સાાચી વાત છે. ઇન્સ્ટાગ્રામ મોબાઈલ જોતા હોય તો આપ પરિવાર હંગા નહી બેસે ને એક એક બાજુ બેસે ને પછી જોશે હાચી વાત હે કે નઈ
હાચી વાત હે એની વિદ્યાર્થીઓ પર પણ અસર સોશિયલ મીડિયાનો પ્રભાવ બહુ જ અ અસર બૂરી અસર છે કેમ કે
યોગ યોગ્ય ઉપયોગીતા પણ ઉપયોગ કરી છે તો અભ્યાસમાં નુકસાન થાય
હાચી વાત હે
એટલે એટલે સમય અ સીમા રાખવી જરૂરી છે સોશિયલ મીડિયાનું
હાચી વાત.
અભ્યાસ અને મનો મનોરંજન વચ્ચે સંતુલન રાખવું જોઈએ જે તો નુકસાન નથી હોય.
સાચી વાત હે.
અને સોશલ મીડિયા તું કૈ સે હે ખોટી માહિતી મતિ અને સુરક્ષા પણ
ફાયદો પણ બ હે નુકસાન પણ બ હે
એ સોશલ મીડિયા પર ક ખોટી મા ખોટી માહિતી પણ ફેલાય છે ના શેયર કરતા કોઈ લ કોલ કર કે બોલે કી ઓ ટી પી સેન્ડ કરો પાસવર્ડ ને આને વ્યક્તિ જાનકારી સુરક્ષિત નથી એસા હો જાતા હૈ ના
સાચી વાત હે.
અન પ્રાઇવેસી માટે શું ધ્યાન રાખવું મોબાઈલમાં પ્રાઇવેસી સોશિયલ મીડિયાનો પ્રાઇવેસી રખીએ તો નથી નુકસાન હોત
સાચી વાત હે.
સોશિયલ મીડિયાના સહી ઉપયોગ કરવા
હાચી વાત એ દરેકના માટે એવીશે દરેકના દરેકના માટે આપણા એક જ માણસમાં દરેક હાચી વાત હે.
ઉપયોગી માહિતી અ માટે ફાલતુ સમ સમય બગાડવા નહીં આજ્ઞા વધારમાં અને નઈ વસ્તુ તું માટે ઉપયોગી છે.
હાચી વાત.
સોશલ મીડિયા ને વાસ્તે જીવન પછે સંતુલન કેવી તો મોબાઈલ સમય નક્કી કર આવો. પરિવાર સાથે સમય બીતાવ પ્રત્યક્ષ સંબંધો ને મહત્વ આપતું તો મિત્રો સાથ સમય બિતાવો. હા મતલબ સોશિયલ મીડિયા જીવનો એક ભાગ છે.
હાચી વાત હૈ.
આખું જીવ નથી.
હાચી વાત હૈ.
હમ.
એ મોબાઈલ બધા મોબાઈલ લઈને ભઈ જાય જોવા માટે એના માટે પરિવાર જોડે બહુ કમ બે દૂરી થઈ ગઈ હવે.
હા દોરી થઈ ગઈ.
બધા મોબાઈલ મોબાઈલ જોતા હશે ને એના માટે દૂરી થઈ ગઈ પરિવાર અંગારે બેસવાની. એના માટે તો કઈ બુ એના માટે કઈ દુ. નુકસાનદાયક બી સારું બી કહેવાય એવું.
કેવાય કેવાય આજ ચર્ચાથી સમાજ કે સોશલ મીડિયા સોશિલ તે ખાલી માધ્યમ છે.
લેકિન આપણા માટે બહુ મહત્વ મહત્વપૂર્ણ કેવાય.
ગયા હા મરપૂર હા અને ગલત ઉપયોગ. સમય નો બગાડવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
હાચી વાત હે.
ચલમી પર વધારે સમય બીતાવે છે આ આદિવાય થાય તો તનાવ ચિંતાને એલાપનની ભાવના વધી શકે છે.
સાચી વાત હે. ચાલો આજમાંન તમારા સાંગાથે વાત કરવાની બહુ મજા આવી. મને મજા બી આવી તમારા હાથે વાત કરવાની અમે સમજવાને બી મળ્યું છે.
જય જય.
ને સારું બી લાગ્યું છે સાચી વાત પછી કરીએ કોલ પાછો.
અરે સબજે ભી સારું લાગે છે અછી અચછી વાત લાગે છે. બહુ સારી અચછી વાત લાગે છે થેન
ચાલો